તો મજામાં?
બસ મજામાં.
શું ચાલે શાંતિ.
બસ શાંતિ.
શું કરો છો બોલો જમી લીધું.
હા જમી લીધું.
શું જમ્યા તમે.
બસ દાળ ભાત શાક રોટલી.
હમ તો શું કરે બોલો તમે અત્યારમાં. નવો ફોન લેવાનું વિચાર્યા હતા એવી વાત મળી હતી મને.
હા આઈફોન લેવાનો છે.
એવું છે.
હમ.
એ હા તો બોલો શું કો તમે શું નવું.
કઈ નહી આઈફોન લેવો છે મને. અને ખુબ સ્ટાલિશ લાગે એનો કેમેરો પણ બહુ સારો છે.
આજકાલ તો આ સૌથી મોટો પ્રશ્ન છે નહી આઈફોન લેવો કે એન્ડ્રોઈડ ફોન લેવો એ પણ.
હા કેમેરા ક્વોલિટી થી લઈને બધું આઈફોનમાં સારું હોય છે. ફ્યુચર ભી સારા હોય.
એમાં વોટ્સઅપમાં ટોપિક મોકલેલો છે મેં એના પર બી થોડુંક ધ્યાન આપે ને તો આમ જોઈએ ને તો અ શું કહેવાય કે આઈફોન ખુબ જ આમ સ્ટાલિશ છે અને કેમેરા ક્વોલિટી બી બહુ આમ સારી છે પેલા તો પછી. વાત તો સાચી જ તમારી આઈફોન નો કેમેરો ખાસ કરીને વિડીયો ક્વોલિટી માટે ખુબ જ વખણાય છે.
હા અને ત્યાનું સોફ્ટવેર પણ એકદમ સ્મૂથ ચાલે છે.
સાચી વાત છે તમારી કારણ કે એ પણ પોતે હાર્ડવેર અને સોફ્ટવેર બંને બનાવે છે. એટલે પ્લે પરફોર્મન્સ તો સારું મળે છે ને
હા પણ તેની કિંમત બહુ વધારે હોય છે ને
હા એ તો છે જ એન્ડ્રોઈડ નો સૌથી મોટો ફાયદો એ છે કે એન્ડ્રોઈડ તમને દસ હજાર થી પંદર હજારની વચ્ચે જે મળી જાય. અત્યારે આઈફોન લેવા જાવ તો લાખ રૂપિયા થી તો સ્ટાર્ટ થાય લાખ રૂપિયા એક લાખ વીસ હજાર એક લાખ પચા એના કરતા દસ ગણી કિંમત તમારે આઈફોન માટે આપવી
હા પણ એન્ડ્રોઈડમાં પણ તો ઘણા ઘણી બ્રાન્ડ છે ને સેમસંગ છે. વનપ્લસ છે વિવો છે ઓપ્પો છે.
હા તમારી વાત સાચી છે. એટલે એમાં પણ તમને પસંદગી કેટલી બધી મળે તમે વિચારો આઈફોન ઓપ પો એ સેમસંગ વિવો આટલા બધા ટાઈપ ના બ્રાન્ડ તમને જોવા મળે. આટલી બધી બ્રાન્ડસ માંથી તમારે સિલેક્ટ કરવાનું મળે.
હા એટલે પણ પસંદગી મળવી જોઈએ ને કઈક સારી આઈફોનમાં. કા આઈફોનમાં કસ્ટમાઈ ઝેશન ઓછું હોય છે ને
હા વાત તો તમારી સાચી છે કસ્ટમાઈઝેશન ઓછું હોય છે. પણ તમને એક વસ્તુ છે કે આઈફોન આપણ સુરક્ષ સાયસ દ્રષ્ટિએ આઈફોન આપણને આગળ પડે. તમે સાંભળ્યું જશે તો.
હા એ તો છે પણ. સુરક્ષાની દ્રષ્ટિએ આઈફોન આગળ વધ આગળ પડે પણ અત્યારે આઈફોનમાં એવું એવા ફ્યુચર્સ આવે છે કે તમે. હ વરસાદ માં બહાર નીકળો કે તમે સ્વિમિંગ પુલ માં આખો ફોન લઈને અંદર ઘુસો તો બી તમારો ફોન આખો પાણીથી પાણી ની અંદર બી આમ નાખીને બહાર કાઢો તો એ ફોન ને કશું થતું નથી તમારા.
ના ના વાત તમારી સાચી છે પણ પાછા ઘણા એન્ડ્રોઈડ ફોનમાં મોટી બેટરી હને એસી વર્ષ કે સો વર્ષ સુધીનું ફાસ્ટ ચાર્જિંગ મળે છે. આઈફોનમાં ચાર્જિંગ થોડુંક ધીમું થાય છે.
ના એવું કઈ નથી હું અત્યારે આઈફોન જ વાપરું છું.
હમ તો તમારે કેટલો ટાઈમ લાગે છે આમ તો તમારો ફોન ચાર્જ થતા!
અડધો કલાકમાં તો આખું બેટરી ફૂલ થઈ જાય છે મારે.
બરોબર છે તો તમારે આઈફોનમાં હ તમને આઈફોન વધારે ગમે છે કે એન્ડ્રોઈડ ફોન વધારે ગમે છે! !
આઈફોન.
તો આઈફોન ની ખાસિયત શું છે કે આઈફોન તમને કેમ સૌથી વધારે ગમે છે?
આઈફોનની ખાસિયત એ છે કે અત્યારે મારે બ્યુટી પાર્લર અને નેલ્સ નો ધંધો છે બિઝનેસ છે સ્મોલ બિઝનેસ હું જે ઘરેથી કરું છું. એમાં ફોટા અને વિડીયો ક્વોલિટી સારી આવે છે. એટલે મને આઈફોન ગમે છે.
બરોબર છે. બરોબર છે. તો આ એ મતલબ કે આઈફોન તમને સૌથી વધારે ગમે છે એવું જ ને!
હા
તો એન્ડ્રોઈડમાં બી અત્યારે એવા ફોન્સ છે જેમાં આઈફોન જેવી જ ક્વોલિટીના ફોટોસ ને વિડીયોઝ ને બધું આવે છે. આઈફોનમાં શું થાય છે હા વાત તમારી સાચી છે એન્ડ્રોઈડ છે. પણ આઈફોનમાં શું થાય છે. કે જયારે પણ આપડે કોઈ ફોટો કે વિડીિયો આપડે ધારો કે વોટ્સઅપ પરથી આપણને કોક મોકલે બરોબર તો આપડે પાછું એને ગેલરીમાં લાવવા માટે આપણેે એને સેવ કરવું પડે છે. જયારે વોટ્સએપમાં તો તમે એકવાર ફોટો ડાઉનલોડ કર્યો ત્યાં વોટ્સએપ ફરી લો ઓટોમેટિક સીધો ગેલેરીમાં આવી જાય. એવી જ રીતે પછી ઝેન્ડર માં બી તમને કોઈ ઝન્ડર થી તમે કોઈ મુવી લો છો આઈફોન થી બરોબર આઈફોન ટુ આઈફોન તો એ મુવી તમારે ઝન્ડરમાં જઈને જોવી પડે. જયારે એન્ડ્રોઈડ ફનમાં તો જેન્ડર થી તમે કોઈ મુવી લો એટલે સીધી ગેલેરીમાં આવીઈ જ જાય છે.
પણ તમને એ વસ્તુ ખબર છે કે આઈફોનમાં એવું બી ફ્યુચર છે કે તમે આઈફોન ટુ આઈફોન ફોટોઝ લો તો એક એવું ફ્યુચર આવે છે. જેમાં કે તમે હા એ આવે છે‌ એમાં. કે તમે એક જ એક જ આમ એક એક જ સેકન્ડમાં તમારા ફોનમાં એ ફોટા વિડીિયો આવી જાય છે.
હા એ તમારી વાત સાચી છે એની સાથે હું એગ્રી પણ એવું એન્ડ્રોઈડમાં બી ક્વિક શેર કરીને ઓપ્શન આવે છે. કે જેમાં તમારો ફોટોસ વિડીયોઝ હોય ને તો વિધિન અ સેકન્ડ વીસ ત્રીસ સેકન્ડમાં તો તમાર ફોન માં આ આવી જાય બધું.
એ આઈફોન ના ફીચર્સમાં જે એડ્રોપ છે ને એનાથી આવે છે એવા ફોટા.
હા એ મને ખ્યાલ છે મને ખ્યાલ છે અને બીજી વસ્તુ એ છે. કે આઈફોનમાં એટલી સારી વસ્તુ છે કે આઈફોન આપણને પ્રાાઈવેસી અને સિક્યોરિટી આપે છે. આઈફોનમાં તમારે આઈફોન માનલો કહીએ ખોવાઈ ગયો. કે ચોરી થઈ ગયો તો ત તમે આમાં તમારા લોકેશન થી બી તમે આઈફોન તમારો શોધી શકો છો.
પહેલી વસ્તુ કે આઈ ફોનમાં. તમે તમારો આઈફોન ચોરી થાય તો તમે એવું એવું સેટિંગ આવે છે. કે તમે પ એ એ એને પાસવર્ડ ખબર હોવા છતાંય તમારા ફેસ આઈડી થી. એ તમારો ફોન ખુલી શકે વગર તમારો ફોન ખુલતો નથી.
સાચી વાત છે તમારી. અને આઈફોનમાં તો ઘણી બધા એવા ફીચર્સ છે સારા કે જે અ માંડો કહીએ તો. પેલા તો આઈફોન સીરી બરોબર. જે તમે ખાલી એક વાર આઈફોન સીરી કરીને બોલો આઇ સી. કરીને બોલો એટલે તમને તૈયારીમાં તમે જે બી અને ક્વેશ્ચન પૂછશો એનો સટીક તમને આન્સર આપશે.
ઇવન મન મારા ઘરમાં ફોન કયાં ગમે ત્યાં મૂકી દીધો હોય હોય. અને હું હે સીરી. વેર આર યુ કરીને હું બોલું તો ભી સીરી મને તરત જવાબ આપે છે મારો ફોન બી મને તરત મળી જાય છે અને હું કોઈને કોલ બી મારા હાથ ગંદા હોયને મારે કોઈને ફોન કરવો હોય મારો ફોન લોક હોય તો હું ખાલી મારા અવાજ થી એ સીરી કરીને કોલ ટુ માય હસબન્ડ કે કોલ ટુ માય ફ્રેન્ડ એ રીતે મેં જે નામ થી. અ નંબર એ સેવ કર્યો હોય એ નામ બોલું તો સીરી. તરત ફોન કરીને વાત કરાવે છે.
આ સાચી વાત હા પાછો જો વિડીયો બનાવવાના હોય તો આઈફોન જો ઝૂમ અને અલગ અલગ કેમેરા ફીચર્સ જોઈએ તો તમારે એના માટે પછી એન્ડ્રોઈડમાં આવવું પડે.
નહી મને આઈફોન નું કેમેરા રિઝલ્ટ વધારે ગમે છે એન્ડ્રોડ કરતા.
તમે ઇન્સ્ટાગ્રામ માટે રીલ્સ બનાવો છો.
હા.
તમે કયા ફોન માં બનાવો છો.
આઈ ફોન માંજ.
તો તમે કવી રીતે એ એનું શૂટિંગ કઈ રીતે કરો છો તમે આઈફોન માં
આઈફોનમાં શૂટિંગ મતલબ જે રીતે થતું હોય એ રીતે જ કરો ને ઝૂમિંગ કરીને ને એ રીતે.
હમ તમે શેનું શૂટિંગ તમે શેનું શૂટિંગ કરો છો એટલે. શેની રીલ્સ બનાવો છો ઇન્સ્ટાગ્રામમાં.
ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ મારા મેકઅપ ની અને હેરસ્ટાઈલ હોએ એકાદ. ડોનિલ્સ હોય મારા.
સાચી વાત છે તો તમે એના માટે કોઈ એડિટિંગ એપનો યુઝ કરો છો રીલસ એડિટ કરવા માટે.
હા અત્યારે શોર્ટકટ નીકળ્યું છે પ્લસ પેલું બીજી કઈ કહું તમને ઇન શોર્ટ નીકળેલું છે. અને. એક ત્રીજી એપ છે ઇનશોટ અને વી એન.
વી એન ઓકે સરસ સરસ. અને બીજી વસ્તુ હું તમને કહીશ તો તમે કેટલા આમ. આઈફોન તમે વધારે પ્રિફર કરો છો ને.
હ
તો તમને કેમ એન્ડ્રોઈડ નથી ગમતો.
નહી હવે પેહ પહેલા હું એન્ડ્રોઈડ યુઝ કરતી હતી પણ પેલા બધ. જેન મારું એન્ડ્રોઈડ નું જ હતું હવે બજટ. મારું આઈફોન નું થઈ ગયું છે હવે અ આ આદત પડી ગઈ છે આઈફોન ની. એટલે હવે આઈફોન જ ગમે છે.
સાચી વાત છે.
અને પ્લસ એ બી છે કે હું ગમે ત્યાં સેમિનાર માં જઉં પ્લસ પ્ર થોડું પ્રોફેશનલ દેખાવા માટે મારા ફોનમાં હાથમાં ફોન એન્ડ્રોઈડ હશે એ નહીં સારું લાગે મારા હાથમાં આઈફોન હશે તો જ એ પ્રો ફેશનલ કેવાય ન
ના તમારી વાત સાચી છે પણ હું તો એમ કહીશ કે જો તમે દોઢ લાખ રૂપિયાનો આઈફોન લેતા હોય હવે એન્ડ્રોઈડમાં એજ વસ્તુ તમને જો પચાસ હજારમાં મળતી હોય બરોબર તો લાખ રૂપિયા તમે ખર્ચો કરવા માટે એફોર્ડેબલ એટલા એફોર્ડ કરશો કે લાખ રૂપિયા તમે વધારે ખર્ચો કરી શકો.
ના પણ મને આઈફોન એટલે આઈફોન જ ગમે છે.
એમ નથી કહેતો હું એમ કઉ છું તમને કે તમે પચાસ હજાર રૂપિયા નો એન્ડ્રોઈડ ફોન છે અને દોઢ લાખ રૂપિયા નો આઈફોન છે તો તમે દોઢ લાખ રૂપિયા નો આઈફોન એફોર્ડ કરશો તમારા એના માટે?
હા.
ઓકે, ઓકે, સારું સાચી વાત છે તમારી જો કે આઈફોન તો અત્યારે બધા મોસ્ટ ઓફ પ્લેયમાં હા હાથમાં પકડેલા ખબ ર પડે કે કોઈ રીચ મેન છે. અત્યારે આઈફોન પણ હવે આ સિસ્ટમ થઈ ગઈ છે જ્યારથી ઇન્સ્ટોલમેન્ટ જ્યારથી આઈ નહી હવે ગમે તે લઈ લઈને ફરે
તે હું તો કેશ થી જ લઉં છું.
હા, પણ એમ નથી કહેતો પણ જે બી આઈફોન અત્યારે લઈ છે ને જોજો તમે અત્યારે હપ્તા આ ઇન્સ્ટોલમેન્ટની સિસ્ટમ આવી ગઈ છે ત્યાંથી પેલો દસ હજાર રૂપિયા પગાર હશે એ વ્યક્તિ પણ અત્યારે આઈફોન લઈને જ ફરતો હશે.
હા તો એ આઈફોન નો વિડીયો કોલ એ તે મને ગમે છે પરંતુ વધુ આજકાલ ઘણા એન્ડ્રોઈડ અ ફોનમાં પણ ફોર કેજી થી બી ઉત્તમ આમ શું કેવાય કેમેરા, ઝૂમિંગભી હોય છે પણ મને આઈફોન ગમે છે.
સારું સારું ચાલો તમારી જો વાત કરી મને ખુબ આનંદ થયો.
ઓકે આબાર.
આબર.